બસ. મને કેમ છો?
બસ મજામાં મજામાં શું ચાલે છે, અત્યારે
બસ શાંતિ,
જીતો આજે આપડે એક હા સરસ મજા ‌. બપોરે આવ્યા છે, તો એવું વાત છે, કે ટોપિક આજ ખુબ જ કહી શકાય ને કે ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે, ઉપયોગી છે, કેમ કે આ ટોપિક ઉપર લોકો ઘણા બધા લોકો અ ખુબ જ આગળ વધતા હોય આ ટોપિકમાં લોકોને આગળ જવા માટે ફાયદો થતો હોય છે, જેમ કે વાત કરીએ કે ભાઈ આપડા. દેશની રક્ષા કરવા માટે ઘણા બધા એવા જવાનો છે, કે અત્યારે બોર્ડર ઉપર પણ છે, અને ઘણા બધા એવા જવાનો છે. કે પોતે કોઈક ના કોઈક જિલ્લામાં અથવા કોઈક ના કોઈક રાજ્યમાં છે, દરેક જવાનો છે અત્યારે પોતાની જે નોકરી હોય છે ભજવતા હોય છે અને અત્યારે હમણાં જ તાજેતરમાં આપડે આર્મીની ભરતી આવેલી હતી તો તેમાં ઘણા લોકો એ અ ફોર્મ ભરેલા હતા અને ઘણા લોકો કોઈ એક્ઝામ આપેલી હતી તો ઘણા બધા લોકો છે અત્યારે એક્ઝામ પણ લોકોએ પાસ કરી છે તો એક પણ તો સારી કહી શકાયને ધીમેધીમે એ વસ્તુ અત્યારે ખુબ જ દેશને તો આ આર્મી જવાનોની ખુબ જ જરૂર છે એટલે દરેક વ્યક્તિઓ છે તે અત્યારે ખુબ જ એમાં ફોર્મ ભરી રહ્યા છે અને ધીમે ધીમે એમાં પેલા કઈક એક્ઝામ લેવામાં આવે છે ને ત્યારબાદ પછી આવડા લોકોને એક ટ્રેનિંગ માટેની એક પરીક્ષા હોય છે જેમાં એ લોકો જયારે પાસ થતા હોય છે ત્યારે તેને આગળ પછી એક વર્ષ કે બે વર્ષ સુધી એને ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ ટ્રેનિંગ પૂરી થતી ત્યાર બાદ એને ત્યારે એને પોસ્ટ છે તે આપવામાં આવતી હોય છે એટલે એ પ્રકારે આખું હોય છે તમારું શું કેવું છે એના વિશે
હા આર્મી તો બહુ ઉપયોગી છે દેશમાં હમણાં જ તમે કીધું એ બહુ મોટી ભર આવેલી છે. કારણ કે ખરેખર દેશ ને આર્મી ની જરૂર છે. બધી જ રીતે આમ બે હમણાં થી યુદ્ધ પણ બહુ ચાલી રહ્યા છે તો આમી સૈનિકો ની ખુબ જરૂર છે આપને એટલે ખુબ જ ઉપયોગી છે આર્મી અને આર્મી આર્મી આપ આર્મી આપડે એક તો બોર્ડર ઉપર રહી છે અને નેવીમાં ને એરફોર્સમાં પણ બહુ ઉપયોગી છે.
બિલકુલ બિલકુલ.
હા.
હા એટલે કેન એટલે ઘણી બધી એવી જો કે જે કઈક ના કઈક એવી ઉપયોગી થતી હોય છે દરેક લોકો અત્યારે તમને ખ્યાલ હશે કે અ હું કેવાય ઇન્ડિયન આર્મી માં જોડાય છે. તો એક પ્રકારે એક સારી વસ્તુ કહી શકાય કે ગરીબ લોકો છે. પોતે પોતાની રીતે જ છે આગળ વધતા છે. એટલે દરેક લોકો એ ઇન્ડિયન આર્મીનો જે લાભ લેવો જોઈએ અને આગળ છે તે વધવો જોઈએ અને દરેક વ્યતિઓ કઈક ને કઈક એવો સપોર્ટ કરવો છે કે જેના મા જેમથી દરેક વ્યક્તિએ પોતાની હવે જીવન જરૂરી જે પણ વસ્તુઓ હોય છે તેના પૂરી પાડવા માટે હા તો પોતાનું ઘર ચલાવવા માટે દરેક વ્યક્તિઓ છે, તે દેશ માટે લડવા માટે અત્યારે તક પર હોય છે, એટલે દરેક વ્યક્તિયો છે. તે પોતે કઈકને કંઈક એવી વસ્તુ કરતા હોય છે કે જેના માથી આ અ વ્યક્તિઓ છે તે પોતે આગળ વધતા હોય છે અને દરેક દેશ માટે કરવું પડતું હોય છે, તો આ આ રીતે દરેક વ્યક્તિઓ એ તા વધવાનું છે, અને આર્મીમાં દરેક વ્યક્તિ એ ફોર્મ ભરવા જોઈએ અને દેશની સેવા કરવી જોઈએ, અને આગળ જતા દરેક વ્યક્તિઓ એ કંઈક ને કઈક દરેક વ્યક્તિઓને ઉપયોગી થવું જોઈએ, અને એ માટે દરેક વ્યક્તિઓ એ દેશની લડત માટે એક આગવી ઓળખ જે ઉભી થાય છે તો એ દરેક વ્યક્તિ એ કરવી જોઈએ, અને આવનારા સમયમાં એ વ્યક્તિઓએ હા પોતાની માટે કઈક ને કંઈક સખત પ્રયત્ન કરવા જોઈએ. કે પોતાના ભવિષ્યમાં પણ એ વ્યક્તિ જે તે આગળ વધતો હોય. એટલે દરેક જે છે તે આગળ જતા આ દુનિયામાં ઘણાં બધા એવા કાર્યો થાય, શું કેશો તમે એના વિશે?
હા, બરોબર તમારી વાત બરોબર છે. કે આપણે આર્મીમાં જોડાવવું જ જોઈએ. દેશને આપણેે ઉપયોગી બનીએ એ રીતના કરવું જોઈએ આપડે કામ. દેશ ને આપણે ભારત માતાની રક્ષા કરવી જોઈએ, દરેક રીતે આ ઘણા લો કો અ આર્મી નહીં તો બીજા ઓફિસના કમિશનર બને કમાન્ડો બને બ્લેક કમાન્ડો ફોર્સ છે. એ રીતના એમાં એમાં પણ અ ભરતી આવે છે. તો એમાં પણ આપણેે ફોમ ભરીને એક્ઝામ પાસ કરીને આપડે આપડું યોગદાન આપ વુ જોઈએ. એ એ પણ ઉપયોગી બને છે આપણને. એ રીતનું છે.
હા બિલકુલ બિલકુલ, કેમ કે ઘણી બધી ભરતીઓ આવતી હોય છે, કે દરેક વ્યક્તિ તેમાં કંઈક ને કંઈક ફોર્મ ભરતા હોય છે. મારું એવું માનવું છે કે દરેક વ્યક્તિએ અ એક્ઝામ આપવી જોઈએ. અને પોતાના દેશનું નામ રોશન કરવું જોઈએ. અને વ્યક્તિએ આગળ વધવાનો સખત ને સખત પ્રયત્ન કરવો જોઈએ. જેના માધ્યમથી દેશનો વિકાસ થાય. અને આવનારી પેઢી સુધરે એટલે દરેક વ્યક્તિએ ઈન્ડિયન આર્મીમાં ફોર્મ ભરવું જોઈએ. અને છોડાવવું જોઈએ, અને અ વાત કરીએ કે ભાઈ દેશની રક્ષા કરવી તો દેશ ની રક્ષા કરવી એક કહી શકાય ને કે એક મોટો મુદ્દો છે, કેમ કે ઘણાં બધા લોકો અત્યારે ફોર્મતો ઘણાં બધા લોકો ભરતા હોય છે, પરંતુ ત્યાં જે આપણે બોર્ડર ઉપર જે ટકી રહેવું‌ એ પણ એક અહ ચેલેન્જ વાળી વાત કહી શકાય. કેમ કે ક્યારેક આપણને પોસ્ટિંગ છે તે જંગલના વિસ્તારોમાં આપતા હોય છે. તો જંગલના વિસ્તાર હોવાના કારણે આપણે છે તે ખોરાક માટે ખુબ જ તકલીફ હોવાના કારણે આપડે ક્યારેક માંસાહારી પણ ખાવું પડતું હોય છે, એટલે એ પણ એક પ્રોબ્લેમ થતી હોય છે, એટલે દરેક વ્યક્તિએ પેલા અ પોતે કોઈ પણ વસ્તુ છે તો એ ટ્રેનિંગમાં દરેક વ્યક્તિએ દરેક વ્યક્તિ તી ને વસ્તુ શીખ શીખવવામાં આવે છે કે અવે તમારે અ માંસાહારી પણ ખાવામાં ખાવું જોશે અને અ બીજું જે શાકાહારી જે આવે છે. તો એ પણ વસ્તુ તમારે ખાવી પડશે. એટલે દરેક વ્યક્તિએ અ પેલેથી જ ટ્રેન્ડમાં હોવું જોઈએ કે દરેક વ્યક્તિએ એ વસ્તુ ખાવી જોઈએ. અને દરેક વ્યક્તિએ આગળ જતા એ વસ્તુને કરવું હોય તો દરેક વ્યક્તિએ આ વસ્તુને અ આગળ વધ તો શું કેશો એના વિશે તમે?
બરાબર એ વાત બરોબર છે તમારી. દરેક આમ દરેક કઈ રીતના જીવન જીવવું ને આપણને શીખવાડે છે આ ત્યાં તો કઈ સુવિધા પણ નઈ હોતી. જેવું હોય તે ખાવું પડે. છે જેવું હોય એવું ખાવું પડે છે. એમ ક્યારેક તમે ખાવાનું પણ ના મળે બે બે દિવસ સુધી. એ પણ ચલાવી લેવું પડે.
હા એ પ્રકારે પણ હોય છે. કેમકે ઈન્ડિયન આર્મી વસ્તુ એવી છે કે અ એકવાર જોઈન થઈ ગયા પછી રિસ્પેકટ પણ ખુબ વધારે મળતી હોય છે. અને ગામમાં પણ અથવા સિટીમાં પણ આપડી રેલી કાઢવામાં આવતી હોય છે. તો દરેક વ્યક્તિઓને અંદરથી એવું થતું હોય છે. કે મારો છોકરો છે તે ઈન્ડિયન આર્મીમાં જોઈન થયેલો છે. તો દરેક વ્યક્તિની અંદર જે રહેલો ડર છે એ નીકળી જતો હોય છે. એટલે એક પ્રકારે સારી વાત કહી શકાય એટલે દરેક વ્યક્તિ છે તે અ દરેક વ્યક્તિ છે તે ડરતો નથી એટલે એક વસ્ તું કહી શકાય કે એક સારી વાત છે. એટલે એ વસ્તુ કરવી જોઈએ ને આગળ જતા અ વધારે આગળ વધવું જોઈએ ને ત્યારબાદ ધીમે ધીમે આપણે દરેક વ્યક્ તિને આ વસ્તુમાં આગળ વધવું જોઈએ. અને દરેક વ્યક્તિને જોડાવું જોઈએ. તો શું કહેશો તમે આપણે જોડાવું જોઈએ આમાં?
હા બિલકુલ આપણે જોડાવું જ જોઈએ ઇન્ડિયન આર્મી માં. મારી તો ઈચ્છા હતી જ તે જોડાવાની પણ અમુક સમ સંજોગોના લીધે પછી મે ટાળી નાખ્યું. આર્મીમાં જોડવાથી જો રિસ્પેક્ટ મળે, ઘણું આદર મળે, સન્માન મળે. બધું જ મળે. દેશનું ને આપણે પરિવારનું નામ રોશન કરી શકીએ.
હમ
ને આર્મીમાં તો જોડાવું જ જોઈએ.
બિલકુલ બિલકુલ જોડાવું જોઈએ. કેમ કે દેશને રક્ષા કરવી હોય તો દરેક વ્યક્તિએ અ આગળ જતા જોડાવું જોઈએ કે જેમાં પોતે પણ એક કહી શકાય ને કે અ પ્રાઉડ ફીલ થવું જોઈએ ને આગળ જતા અ ને જે આગળ જતા પણ દુનિયાને દેખાડવું જોઈએ કે આપડે કઈક છીએ એમ. તો આગળ જતા ઈન્ડિયન આર્મીમાં દરેક વ્યક્તિને જોડાવું છે. અત્યારે તમને ખ્યાલ હશે કે આપણે એનસી સી નો જમાનો આવ્યો છે તો એનસીસીમાં પણ ઘણા લોકો જોડાતા હોય છે. અને બીજું બીજો નંબરમાં પણ ઘણા અ કરતા હોય છે તો એ નંબરમાં પણ આપણે ચેક કરવું જોઈએ કે આ સમયમાં આપડે અ ઘણી બધી ભરતીઓ આવે છે તો એ આપણે મોબાઈલમાં વોટ્સઅપમાં આપણે ઘણી બધી એપ્લિકેશન આવે. એના માધ્યમથી આપણેે એનો જાણકાર લેવું જોઈએ, અને- ઈન્ડિયન નેવી છે, નેવીમાં પણ અત્યારે ખુબ જ વેકેન્સી આવે છે એમાં પણ આપડે આગળ વધ- જોઈએ, શું કેશું એના વિશે જોડાવું જોઈએ એમ-
હા નેવીમાં છે, એરફોર્સ માં છે, બ્લેક કમાન્ડો છે, એસ જેઆઈ છે. એ બધી ઘણી ઘણી અલગ અલગ ફિલ્ડમાં ભરતી આવતી હોય છે. આપણે આર્મી ની- એમાં જોડાવું જોઈએ આપડે.
હા બિલકુલ બિલકુલ કેમ કે - ઈન્ડિયન આર્મી નો વિષય એવો છે, કે એક વાર નોકરી મળી ગયા પછી - તરત જ આપડા લગ્ન થઈ જતા હોય છે જેમ કે- ઇન્ડિયન આર્મી ના ચાહકો એટલા બધા હોય છે, કે આપડે જે બોલીવુડમાં જે હીરો હિરોઈન હોય છે એના- બધા ચાહકો હોય, એ રીતે ઇન્ડિયન આર્મી ના ચાહકો હોય છે તો- લગ્ન પણ સારી રીતે થઈ જતા હોય છે. અને પોતાનું જીવન પણ સારી રીતે વિતાવતા હોય છે. અને- અત્યારે તો હવે સાડા પાંચ વરસ વાળું આવી ગયું છે, કે તમે સાડા પાંચ વરસ કરી દો છો- -તો તમને પછી રિટાયરમેન્ટ આપી દેવામાં આવે છે. ત્યારબાદ તમે ઘરે બેસી ને - - તમારો ધંધો શરૂ કરી શકો છો. અને તમને લાયસન્સ પણ આપવામાં આવે છે. એટલે - - પ્રકાર એક સારી વાત કહી શકાય છે. તો પાછા મળીશું એક નવા ટોપિક સાથે. ચાલો મળીએ પાછા ચાલો આવજે.
એ છે.